કેમ છો મજામાં.
બસ એકદમ મજામાં તમે કેમ છો.
બસ મજામાં મારે આજે એક ઇમ્પોર્ટ ટોપિક પર વાત કરવી હતી. તહેવારને. કો ફ્રેન્ડલી કઈ, કઈ રીતે સેલિબ્રેટ કરાય? અને એનું મહત્વ સુ છે?
હા બિલકુલ, હું તમને કહું. આજે પોલ્યુશન અને વેસ્ટ આમ જોઈએ તો બહુ વધી રહ્યું છે, તહેવારોમાં પણ આમ એન્વાયરમેન્ટ ડેમેજ થાય છે, આપણેે જેમકે, મતલબ આપણેે દિવાળી હોય, તો આપણેે ફટાકડા ફોડીએ છીએ. એનાથી પણ આમ ઘણું બધું પોલ્યુશન થાય છે અને એનાથી પણ એન્વાયરમેન્ટને નુકશાન થાય છે બીજું ઘણું બધું છે જેનાથી આમેન એયમેન્ટને નુકશાન થાય છે, તો આપણે મતલબ એવો પ્રયાસ કરવો જોઈએ કે આપણે પર્યાવરણ ને ઓછું નુકશાન પહોંચાડીએ.
સાચી વાત છે, જેમ કે ગણેશ ચતુર્થીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ નદીઓમાં પોલ્યુટ કરે છે.
એજ ને, એટલે તો લોકો હવે ખબર તમને કે, ઈકો ફ્રેન્ડલી, આમ ક્લે મૂર્તિ પણ વાપરે છે, જે જલ્દી છે ને આમ પાણીમાં ઓગળી જાય છે.
સાચી વાત છે, પણ બધા લોકો ફોલો કરતા નથી, ટ્રેડિશન અને કન્વીનિયન્સ વચ્ચે કોન્ફ્લિક્ટ કરે છે.
હા, એ તો છે, પણ અવેરનેસ વધે તો આપણે ચેન્જ કરી શકીએ, પોસિબલ છે, જેમ કે સ્કૂલ્સ અને સોશિયલ મીડિયામાં પણ આપણે એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે.
હા, સાચી વાત છે. એજ્યુકેસનમાં પણ આ એડ કરવું જોઈએ. પણ, દિવાળીની વાત કરીએ તો, ફાયરવર્કસથી પણ પોલ્યુશન બહુ કરી રહ્યા છે લોકા
હા, એ તો છે હાં, દિવાળીમાં તો વધારે જ આપડે કેહેવાય ને કે અ વ ડેન્જરસ, મતલબ પહોંચી જાય છે, એક્યુઆઈ લેવલ
કરવો હોય તો શું થઈ સકે?
આમ તો આપણે બધ, બધીય રીતે આપણે મનાવી શકીએ, જેમકે આ એલઈડી લાાઈટ્સ છે, દીયા લાાઈટિંગ આવે છે, અને આમ નોઈસ ફ્રી સેલિબ્રેશન કરીએ, તો પર્યાવરનનને પણ નુકસાન ના થાય અને આપણને પણ આપણા તહેવાર ઉજવવાની મજા આવે.
સાચી વાત છે, પણ લોકો સમજતા નથી, મને લાગે છે લોકો, જોય નથી ખોણા ચાહતા. એટલે ફાયર વર્કસ પર ડિપેન્ડ કરે છે.
હા, એ તો છે, પણ આપણે જો તોય ફેમિલી ટાઈમ અને એમ ડેકોરેશનથી પણ મળે છે.
હા, સાચી વાત છે, ડેકોરેસનમાં રિયુઝેબલ આઈટમ્ વાપરએ તો વેસ્ટ ઓછું થઈ સકે સુ કે?
એક્ઝેક્ટલી સાચી વાત છે જેમ કે પેપર ડેકોરેશન્સ હોય, ક્લોથ બેનર્સ છે, અને એમ નેચરલ ફ્લાવર્સ પણ બેસ્ટ ઓપ્શન છે.
સાચી વાત છે, નેચરલ ફ્લાવર્સથી યાદ આવે કે, હોળીમાં પણ બહુ કેમિકલ વપરાય છે, તેની જગ્યાએ આપણે ફ્લાવર્સથી પણ હોળી રમી સકાય.
હા, એ તો છે હ, એ સ્કીનને અને મતલબ વોટર પોલ્યુશન બેઉ કરે છે. અમારે પણ એવું જ છે, અમારે ત્યાં બધા રમે છે, તો એટલા ખરાબ, મતલબ, કેમિકલ વાળા કલરથી રમે. એનાથી સ્કીન પર પણ આમ ડેમેજ થઈ જાય જ એના મતલબ પાણી પણ વેસ્ટ જાય ને એમ
સાચી વાત છે, સાચી વાત છે. લોકો ઓર્ગેનિક ગુલાલ અને નેચરલ કલર્સનો યુઝ કરીએ તો સેફ થાય. પણ લોકો તો કાળા કલર્સ જ લગાવે છે!
હા, એ તો છે. અને સૌથી વધારે તો આમ વોટર વેસ્ટેજ પણ, પણ આમ કંટ્રોલ કરવું જોઈએ, હોળીમાં તો કેટલું બધું વોટર વેસ્ટ જાય!
સાચી વાત છે, રેન વોટર હારવેસ્ટિંગ જેવા આઈડિયા ફેસ્ટિવલ પ્લાનિંગમાં ઇન્ક્લૂડ કરી શકાય, જેનાથી વોટર પણ, વોટર વેસ્ટેજ પણ કંટ્રોલ થઈ શકે.
હા, આ એક સારો આઈડિયા કહેવાય, કે તહેવારોમાં ઈકો ફ્રેન્ડલી માઈન્ડસેટ ડેવલોપ કરવું જરૂરી છે.
હા, પણ લોકો એમ કહે છે કે ઈકો ફ્રેન્ડલી સેલબ્રેશનમાં ઓછી મજા આવે.
મને તો એવું લાગતું નથી, કારણ કે ક્રિએટિવિટી વધારે રિક્વાયર્ડ હોય છે એમાં
હા, પણ તમારી વાત સાચી, પણ હવે લોકો સમજતા નથી. હેન્ડમેડ ગિફ્ટસ, રીસાઇકલ્ડ ડકોરેશન, એ સમજતા નથી.
હા એ તો છે હા, ક્રિસમસ હોય કે નવરાત્રી, બધા ફેસ્ટિવલ્સમાં સસ્ટેનેબલ ચોઈસીસ પોસિબલ છે.
પોસિબલ તો ખરા. પણ, નવરાત્રીમાં પ્લાસ્ટિકની બોટલ્સ અને ડિસ્પોઝેબલ આઈટમ્સ અવોઈડ કરવા જોઈએ.
એકદમ સાચી વાત છે કાયણ કે ફૂડ ડિસ્ટ્રીબ્યુશનમાં પણ આમ અ લીફ પ્લેટ્સ આવે ને જે, પેલી પાનની પ્લેટ્સ, પહેલાના જમાનામાં બહુ વપરાતીતી, એ પણ વાપરી શકાય આપણે
હમ, સાચી વાત છે. બનાના લીફ પ્લેટ્સ, ઇકો ફ્રેન્ડલી અને ટ્રેડિશનલ પણ છે.
હા, એ તો છે. તો બેઝિકલી આપણે ટ્રેડિશનને એન્વાયરમેન્ટ સાથે બેલેન્સ કરવું જોઈએ ને!
સાચી વાત, સાચી વાત, ગવર્મેન્ટ રૂલ્સ પણ હેલ્પફુલ બની શકે છે.
હા જોઓ ને જેમ કે આમ છે ને કે બેન્સ ઓન અ સિગ્નલ છે પછી યુઝ પ્લાસ્ટ પ્લાસ્ટિક ક્લબ ડ્યુરિંગ ફેસ્ટિવલ્સ.
હમ્મ સિંગલ યુઝ પ્લાસ્ટિક કરવું જોઈએ અને કોમ્યુનિટી ક્લીનઅપ ડ્રાઈવસ જે છે એ પણ ફેસ્ટિ ફેસ્ટિવલ પછી અરેન્જ કરી શકાય.
હા એ તો છે એટલે સેલિબ્રેટ પણ આપણે કરી શકીએ આમ અને કલ્ચર પણ આપણે ડેવલોપ કરી શકીએ.
હા મને તો એવું લાગે છે આજકાલ ના જે નવી પેઢી આવે છે તેને ઇન્વોલ્વ થવું જોઈએ એ ખુબ ઇમ્પોર્ટન્ટ છે.
હા એ તો સાચી વાત છે જે અત્યારની પેઢી છે એ સોશિયલ મીડિયાથી અવેરનેસ ફાસ્ટ સ્પ્રેડ કરી શકે છે.
હા જેમ કે કલાકારો છે સોશિયલ મીડિયા પર તે ઈકો ફ્રેન્ડલી મેસેજ આપીને તે જણાવી શકે છે.
હા એ તો છે સ્કૂલ્સમાં પણ આપણેે ઈકો ફેસ્ટિવલ કોમ્ પિટિશન્સ પણ રાખવા જોઈએ. જેથી મતલબ જે સ્ટુડન્ટ્સ છે એમને પણ ખબર પડે અને એમને પણ ખ્યાલ આવે કે એન્વાયરમેન્ટ શું છે અને એને કેવી રીતે બચાવવું જોઈએ આપણે.
ઓ સાચી વાત. છે ને. ફેસ્ટિવલ શોપિંગમાં પણ સસ્ટેનેબલ સિટી હોઈ શકે.
હા એ તો છે લાઇક આપણે લોકલ પ્રોડક્ટસ ખરીદવા છે પછી પ્લાસ્ટિક પેકેજિંગ અવોઈડ કરવી એ બધું.
લોકલ આર્ટિસને સપોર્ટ પણ થઈ શકે છે.
એ હા એ ને એટલે તો ઇકોનોમી અને એન્વાયરમેન્ટ બંનેમાં બેનિફિટ થાય.
હા અને સાઉન્ડ પોલ્યુશન પણ એક મેજર ઇશીયુ છે જે ઓછો થઈ શકે.
હા લાઉડ સ્પીકર્સ છે અને ક્રેકર્સ બેન કરવા જોઈએ નાઈટ ટાઈમમાં તો.
હ હ અને ટેમ્પલ જે મંદિર છે એમાં લો વોલ્યુમમાં મ્યુઝિક કરી શકાય.
હા એ તો છે અને પીસફુલ એન્વાયરમેન્ટ પણ મેન્ટેન થાય એનાથી તો.
હ સાચી વાત છે મને તો એવું લાગે છે કે ઈકો ફ્રેન્ડલી ફેસ્ટિવલ એક લાઈફ સ્ટાઇલ બનવી જોઈએ.
હા નોટ જસ્ટ ઓફ ખાલી એક વા એક દિવસ ની માટે બટ કન કન્ટિન્યુઅસ હેબિટ પાડી આદત પાડવી જોઈએ આપ
હા. જેનાથી ફૂડ વેસ્ટ ફેસ્ટિવલમાં પણ ઓછો થઈ શકે.
હા એ તો છે હા એનાથી જે વધેલું ફૂડ હોય એ વેસ્ટ કમ્પોસ્ટ કરીએ તો આપણને સોઈલ મતલબ જમીનમાં પણ મતલબ મદદદરૂપ થાય છે.
હા વોટર વેસ્ટજ પણ કંટ્રોલ ઇમ્પોર્ટન્ટ છે રિચુઅલ્સમાં.
હા એ તો છે કે કેહેવાય છે ને કે નાના નાના જે આપણે ચેન્જીસ કરીએ એ એ આપણે બીગ એન્વાયરમેન્ટ જે હોય એમાં ઇમ્પેક્ટ થઈ શકે.
હો જો બધા લોકો સમજે તો ફ્યુચર સેફ બની શકે.
હા એ તો છે એક્ઝેક્ટલી હા ઈકો ફ્રેન્ડલી આપણે સેલિબ્રેશન કરીએ તો આપણે રિસ્પોન્સિબલ સેલિબ્રેશન પણ કર્યું એવું કહેવાય.
ઓ સાચી વાત છે આપડી આપણે છે જે પોલ્યુશન છે ફેસ્ટિવલ્સ ના લીધે વધી રહ્યું છે એક આપણા રિયલ લાઈફમાં ખૂબ હાનિકારક છે તો આપણે પોલ્યુશનને કમ કરવા માટે ઘણા બાબતો આપડે લેવા પડે.
હા એ તો છે એસ્પેશયલી આપણે નાની નાની સિટીમાં જે ટ્રેડિશન સ્ટ્રોંગ હોય છે એ લોકો ચેન્જ એક્સેપ્ટ કરવામાં ટાઈમ લે છે.
તો સાચી વાત છે પણ ચેન્જ એકદમ નથી આવતો પગલે પગલે સ્ટેપ તો લેવો પડે. અને કોઈ ચેન્જ જ આવે જેમ કે પેલા પ્લાસ્ટિક બેગ નો નોર્મલ યુઝ હતો હવે તો રેસ્ટ્રિક કરી
હા એ તો છે એટલે તો ફેસ્ટિવલ મેનેજમેન્ટમાં ગવર્મેન્ટની સાથે લો મતલબ લોકલ કમ્યુનિટીઝ પણ આમ વર્ક કરી રહ્યું છે અને કરે તો વધારે સારું.
હમ્મ સાચી વાત છે જેમકે નવરાત્રીમાં ગરબા ઇવેન્ટ હોય ત્યાં ઘણો ક્રાઉડ ભેગો થઈ જાય અને વેસ્ટ જનરેટ થાય છે.
હા અને ત્યાં તો પાછું ઓર્ગેનાઇઝર્સ ઇકો ગાઈડલાઇન્સ ફોલો કરી શકાય છે લાઈક આપણે કહેવાય ને કે ડસ્ટબીન્સ હોય બધે પછી પ્લાસ્ટિક બેન હોય કે પછી રિયુઝેબલ પાસીસ હોય એ બધું પણ આપણે ઘણું બધું કામ આવી શક કે છે.
હમ્મ સાચી વાત છે ગ્રાઉન્ડ મેનેજમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે નહીતર કોઈ સચ સ્વચ્છતા જાળવી શકાય નહી.
હા એ તો તમારી વાત સાચી છે અને આપણે ઈકો વોલન્ટિયર્સની ટીમ રાખવી જોઈએ આ બધી જ ઇવેન્ટમાં.
હમ્મ,. આ બધી બાબતે વાતો થવી જોઈએ અને આ બધી બાબતે વાતો લોકો જ લોકો જોડે પહોચવી જોઈએ. શું કેવું તમારું?
હા એ જ તો આપણું એન્વાયરમેન્ટ પણ આમ સારું રહે અને આવનારી જે પેઢી છે એમને આ સ્વચ્છ હવા પણ મળી શકે.
હોવ. મને તમારી જોડે વાત કરીને ખુબ આનંદ આવ્યો ખુબ જાણવા મલ્યું. એ બાબતે આભાર તમારો.
હા.
હોવ હવે મળશું ત્યારે આ બાબતે વધારે ચર્ચા કરશું.
હા ચોક્કસ ફરી વાત કરીશું.
ચોક્કસ-ચોક્કસ બાય.
બાય.